બેન મજા
હા બસ મજામાં. તમે કેમ છો?
બસ બસ મજામાં શું ચાલે તમારે અત્યારે?
કંઈ નહીં બસ આપ બે દિવસ પહેલા ઓનલાઈન શોપિંગ કરી ત્યારે એક વસ્તુ મારી આવી જ નથી હજી તેની જ રાહ જોતી હતી.
અરે તમને શું વાત કરું તમે ઓનલાઈન શોપિંગ ની વાત કરી ને એટલે મને એક બહુ સરસ વાત વાત યાદ આવી ગઈ. કે મારી દીકરીને છે ને તો એને કોઈ ફ્રેન્ડ્સના ફંક્શનમાં જવાનો હતો ને મારી પાસે એકદમ ઓછો ટાઈમ હતો તો હવે શું કરી બીજી બધી તૈયારી બી મારે કરવાની હતી. અને સાથે સાથે એની બી તૈયારી કરવાની હતી. તો બજાર જવાનો ટાઈમ જ નતો કે બે કલાક કે એક કલાક પણ મારી પાસે ટાઈમ ની હતો. તો અમે લોકોએ શું કર્યું ખબર છે ઓનલાઈન જે શોપિંગની એપ હોય ને એ બધી ચાલુ કરી દીધી ને બધામાંથી જોય લીધું કે ભાઈ એને કઈ વસ્તુ ગમતી છે. કેવી છે, કેટલા રૂપિયાની છે, કયા કયા કલર છે, કઈ સાઈઝમાં છે, આપડા બજેટમાં બેસે છે કે નથી બેસતું, બધું જ જોઈ લીધુંને એમાંથી અમે સિલેક્ટ કરી દીધું અને ઓર્ડર કરી દીધો તો બે દિવસમાં ઘરે બેઠા એ વસ્તુ આવી ગઈ. મને તો એટલું હાસ થયું ને કે હા સારું થયું કે આવું ઓનલાઈન શોપિંગ પણ છે. જેનાથી આપણો ટાઈમ પણ બચી જાય, તડકામાં ફરવું ના પડે, પેટ્રોલ ની બચત થાય, ને આરામથી બેસીને જેટલા કલર અવેલેબલ હોય તેટલા બધા જોવા જોઈ શક કાય દાખલા તરીકે આપણે દુકાનમાં જઈએ ને દુકાનમાં એમ કઈ કે ભાઈ આ એને આપણને કોઈ ટોપ બતાવ્યું આપણે જોયું ટોપ ને પછી આપડે એમ કહીએ કે આમાં કલર બતાવને પછી આપડે એમ કે કે આ કલર ની આ કલર છે આ કલર ની આ કલર છે તો જે દુકાનદાર હોય ને એનું મોડું તમે જુઓ ને તો આપણને ખબર પડી જાય કે ને આપણને વસ્તુ બતાવવાનો એટલો કંટાળો આવતો છે ને તો જેના કારણે આપણને ખરેખર સારી વસ્તુ બતાવતો પણ નથી. એટલે આ જે ઓનલાઈન શોપિંગ નું છે ને એની તો ખરેખર મ કોઈને ફાયદો થયો હોય કે ન થયો પણ મને તો ફાયદો થયો જ છે.
પણ તેના ગેરફાયદા બી છે મેં એક વાર મારા ફ્રેન્ડ માટે આઈફોન મંગાવ્યો હતો. ત્યારે એના એડ્રેસ પર એને ડિલિવરી માટે મેં કીધું હતું અને અ પેમેન્ટ તે પછી કરવાનું હતું તે તો સારું થયું કે મેં એ વાળું ઓપ્શન વિચારી રાખેલું. અ પેમેન્ટ હું ડિલિવરી પછી જ કરીશ ને પેલા નહી કરું તો એની સાથે એવો સ્કેમ થયો કે એને જયારે આઈફોન મંગાવ્યો હતો ત્યારે એને આઈફોન સાથે એક કવર આવવાનું હતું. તો એ ખાલી ફોનના બોક્સમાં ખાલી કવર જ હતું ને આઈફોન તો હતો જ નહી એટલે અમે લોકોએ પછી કસ્ટમર કેરમાં કોલ કર્યો અને ત્યાંથી અમે લોકોએ કમ્પ્લેન કરી તો એ લોકોએ પાછું એ લીધું અને અમને એક સારો આઈ ફોન અને એની સાથે કવર આપ્યું. એ તો સારું થયું કે મેં ત્યારે ઓનલાઈન શોપિંગમાં ઓપ્શન આવે છે તે ચૂઝ કર્યો નહીં તો અમારા આજે એક લાખ રૂપિયા થતા જ રહેતા. ઓનલાન શોપિંગ એટલા બધા ગેરફાયદા છે કે પૂછો ના વાત ગેરફાયદા તો છે. પણ એના ફાયદા બી છે ગેરફાયદા એ રીતે કે અગર આપણે ઓનલાઈન શોપિંગ કરીને કોઈ સ્કેમ કરવા વાળું હોય તો એ કઈ રીતે કે તમારા આ ઓર્ડર પર તમને પાછો પૈસા આપવા પડશે એના માટે તમે ઓ ટી પી આપો તો ઓ ટી પી આપીએ એટલે સીધા બેંક અકાઉન્ટમાંથી ખાલી એટલે એવી રીતે ચોરી બી ઘણી થાય છે, સ્કેમ બી થાય છે. કે કઈ મંગાવ્યું હોય ને આવે શું કઈ એટલે ડિઝાઇન વાળું કઈ મંગાવ્યું હોય અને આવે પ્રિન્ટેડ પછી કઈ આખું અ બધું લેસવાળું ને બધું મંગાવ્યું હોય. તો આવે એનું પ્રિન્ટેડ એટલે એવી બધી ઘણી રીતે એ લોકો છેતરે પણ છે.
ના ના તમારી વાત બિલકુલ સાચી છે. ઓનલાઈન શોપિંગમાં જેટલા ફાયદા છે ને એટલા ગેરફાયદા બી છે. બતાવે છે એટલું બધું એટ્રેક્ટિવ ને કે આપણને એમ થાય કે હા હા હા કેટલું સરસ વર્ક છે, કેટલું સરસ ફેબ્રિક છે, કેટલી સરસ ડિઝાઇન છે, લુક વાઈઝ એક બોય કે ગર્લ ને પહેરીને બતાવેલું હોય એટલે આપણને એમ લાગે કે જો દેખ પહેરી દેખાવે પણ કેટલું સરસ લાગતું છે. તો કેટલું સરસ હશે તો આપણે મંગાવી લઈએ ત્યારે આપણે ખરેખર જોયું ને તો એનું કાપડ એટલે ફેબ્રિક ખરાબ હોય, ડિઝાઇન ખરાબ હોય, કલર જે દેખાતો હોય તે ની હોય એટલે આ બધુંમાં છે ને માણસે સતીજ રહીને અ ઓનલાઈન કરવું પડે ગમે તેવી કંપનીઓમાં આપણેે બધું અ ખરીદ ખરીદ નહી કરવાનું તો પછી ફ્રોડ જ થાય છે કે સસ્તું મળતું છે ને ચાલો આપડો ઓર્ડર કરી દે તો સસ્તું લેવાના લાલચમાં આપણે પૈસા બચાવવાની લાલચમાં શું કરીએ છીએ આપણને ખરાબ વસ્તુ આવી જાય છે. ને કેટલીક વસ્તુ તો કેવી હોય છે કે નોટ ર રિટર્નેબલ હોય છે એટલે તમે આવી જાય ને તમને ગમે ની ને તો પણ તમારે શું કરવું પડે એ વસ્તુ તમારે રાખવી જ તી હોય છે. ને ઘણી વસ્તુ એવી છે સિ ઓ ડી હોય છે કે કેશ ઓન ડિલવરી એટલે વસ્તુ તમારા હાથમાં આવે ને પછી જ તમારે પૈસા એને આપવાના અને ઘણી બધી વસ્તુ એવી પણ હોય છે કે અ તમને ન ગમે ને તો સાત દિવસમાં તમારે કેશબેક કરવાની હોય છે. એ સારી સારી મીત્રા હોય કે એવી બધી એમેઝોન હોય કે એવી સારી સારી કંપનીઓ મિશોને એવી સારી સારી હોય છે તો આપડે શું કરવું પડે કે બ્રાન્ડેડ કંપની લેવી હોય સારી લેવી હોય તો ચીલા ચાલુ પર નહી જવાનું સસ્તું શોધવા નહી જવાનું કારણ કે બ્રાન્ડેડ કંપનીઓમાં પણ છે ને ડિસ્કાઉન્ટ આપતા હોય છે. ત્યારે તમારે ડિસ્કાઉન્ટ જોઈ લેવાનું હોય છે તો એ વખતે કરવાનું એટલે આપણેે છેને સતેજ